અલા હે હોઇ ગઈ તો, નાયર મેંક નહી કાપ્યો,
અરે કણવાડી ગય કેડી જાયે કપાઈ જાય મી હાધ તો બકડે મલું ફોન હમ તાય એટલો કટ થય ગયો.
મને લજે કઈતો ઘટી ગયું કે મારાં એક જણા ના ફોન આવીને પડેલો પણ ખુનયે,
હમ ઘણા કોલ તો ઓટોમેટિક બી કટ થયો, હમ એવું છે આમાં
કેટલું બતાડી રહ્યુંને
હમ.
સોળ તારીખ નું પી પંદર તારીખ પછી નુ દેખ કેટલું વતાડય અતારી
તારો એક કાલ થાય બધા બાકી જીરવાળા એક કોલ એની ક પાંચ મિનિટ ને ઇફેક્ટડ ટાઈમ એટ હું વાત કરું ઇફેક્ટિવ થાય છે યાર.
સ્યાર જ મિનટેક સ્પી
તે માર ચાર અઠાવ વાન ગ ચાર પિસ્લીસિટ પાંચ મિનટ વા એટલે રોજ ની વાત કર ને બી ઇફેક્ટિવમાં જ ગણાય. હા ભો રોજના ધન ની વાત કરી ઇફેક્ટિવ મા જ ગણાય.
હમ અને શિયારસ ત મારો શારસ
આ વાત ની ઘાયે ગ યાર તો આ બોલેગા
હશયાર સત્તાણું વતાડી રહ્યું કઈ રીતે ગણવા નઈ ખબર નની પડ
તું એક વાત કરીને આ બધી હું વાત કરી રહ્યો.?
હ આ તો હોય નહી આ આ રહ બીજું તો હો રહ્યો,
સુૂર્ય.
હા.
એક નંબર નો આળસું ક જાતનો ખદેડો ગયા યાર ત
હ દત આવું કર્યું,
મી પે ત્રણ ઇફેક્ટિવ સ્પીચ વાળો હકી હી બણાવી.
હમ.
લખી ને ઇંગ્લિશ માં.
હ ફેંક ડઉશ પીચ,
એ હોમવર્ક લાગી મ. ઇંગ્લશ ના બીજું ઇન્ટરવ્યુની સ્કિલ્સ.
એવું કારે લેક્ચર હતો્યારે એનું
તું આવલો.? તારી બાજુમાં શું બેઠેલો આ હતો હમણાં અહીં વાળામાં
કઈ માર બાજુ માં તું બટેલો,?
તિહુંંગામી ગલો.? ખબર પેલી લખવા બોલાવલા આપણ પેલી પાાર્ટિયા પર લખવા બોલાવ તીને.
હા હા બાજમાંત બે ટલો બરાબર છે
હમ અમને હનંદિ ના એક લેક્ચર કે અવા બે લેક્ચર આવ યાર ઇગ્લિશ ના
બે આવેને
પણણી ચોથા વાળા લેક્ચર માં કોઈ બેહેતું નથી એમ.
મંગળવારે છો લેક્ચર છો લેક્ચર કોઈ ભરેય ને તો શું કરવાનું?
હમ
ત્રણ જ ભરે બધા
પણ એ ત્રણ જ એક ફ્રી હોય છે.
અને તે શુક્રવારે કે ગુરુવારે? એક લેક્ચર કેમમે ભરીયલે?
એ ગુરુવાર એજાવ આ ન કે બુધવારે લાગે હેને
બુધવારે?
હા બુધવાર લેક્ચર આવે ઇંગ્લિશ નો પણ નિયર કરું પડે એક લેક્ચર માં આપણું ભેળું નથી થાય ક્લાસ નું
ન છે જવા કઈને તૈયાર નહી તો શું કરવાનું?
લેચાર ને ભેળો હું બે લેકચારને ભરનાથ ભરે યાર
હમ
કેના ભરનાર લેક્ચર ભરે ને યાર પણ.
કોણ ભર તું ગેલો કોઈ વાર?
હું યાદ કમસે ક બે લેક્ચર તો એક લેક્ચરમાં કેમ?
એ તો આ
તે ઘણા મહિનામાં ત્રણ ત્રણ અ ચાર લેકચર છે એક મહિનાના એમ ત્રણ લેક્ચર સાથે સાથે સાથે એક સાથે હટ આવી એમાં ચાર રવિવાર કાઢ દે. રજા આે હતી એ વાારી દેનું હ હૂંગરે માણા.? પિલાની વચ્ચીને વગરે વગેરે જએ ગેલી ભાઈ
ધમકી હ પાસ ન કરેૈ.
તો એ અમે ધમકીલા પણ એ કોણ ધમકી ધ લેક્ચર બી એેટલા કરે ને કમસે કમ પેલા ઇકોનોમિક્સમાં બે લેક્ચર આપેલા ભાઈ એસસીકોમાં.
આન તો હું કરવાનું આ બધા ના બે બે ત લેખ છે આના કય વધારે આવે. એમ મેજર અને એમડીસી ના ત્રણ કાર્ડ આવે.
હો.
હા.
હા પણ એક જ લેક્ચર આયતા ને લાગ
હલો.
બે લેક્ચર હે મેજરનો હર રોજ હૈ. એમ ડી સી નો ત્રણ વાર હોય.
હા.
વી વીએસસી, વીએસસી ના ત્રણ હોય એ એસી ના બે હોય.
તો
કે એસ એક લેક્ચર કામ ભેળું કરે.
ના એમ મેજર ના કેટલા ત ત્રણ વિષય છે.
પૂજ હોય.
મેજરના ત્રણ વિષય છે.
હા પણ દરરોજ હોઈ એના લેક્ચર.
હા દરરોજ હોય તો દેખ કેટલા
કેની પોતાની મેહનત થી કોઈ બી ક્લાસમાં બનાવશે આપણા.
હા એ તો વાંધો છે. તો હું કરવાનું ઇમાં નય કી કે બે દિવસ તો એક એક લેક્ચર આવે બુધ ને ગુરુ છોકરા એટલે દસ લેક્ચર આવે.
સોમ, મંગળ બે લેક્ચર આવે ચાર ઈ પછી ગુરુવારે એક લેક્ચર. ની આમ બુધવારે એક લેક્ચર ગુરુવારે એક લેક્ચર શુક્રવારી ઈ આમ શુક્રવારે પેલો લેક્ચર અને શનિવારે પેલો લેક્ચર હમમ.
નવ લેક્ચર આવે કે દસ લેક્ચર આવે. ટોટલ
નવ દા લેક્ચર આવે આવવા દે ની.
હા તો એ તાણ દાંડ લેક્ચર આવે તો હું કરવાનું. મેજર ના કેટલા લાવવા ની ને ત્રણ ત્રણ
અરે પણ એસસી ના કમસે કમ બે હોવા જોઈ ને આ શનિવારે પણ એઈસી ભણાવે.
હમમ.
એઈસી ની એના પણ એસઇસી
શનિવારે કઈ એઈસી ભણાવે એમડીસી ભણાવે ને. મેં શનિવાર હજી એક બી નીભર્યું એટલે મને ની ખબર.
તે તને કા તું ખબર હોય ભાઈ.
મે શનિવાર હજુ ભર્યા જ નથી.
હમમ. એક તે માર્સ ભેળા કરવાના, પછી એમાં સ્પેલિંગ એમાં પાછું હાસું.
સ્પેલિંગ આવડવા જો હી ને?
સ્પેલિંગ આવડે ગયા ને વા મોઢે ગીયુ. આકીમ રો કમપ્લેટ પૂરું ગ્રામર હાચુ લખવું પડે ભાઈ આ સ્કૂલ જોગ ની ધા કઈ ત બિલા કાઢજે. દ ઈસ બધું બરાબર હોવુ જોઈએ હમજ્યો.
આવડવું જોઈ ને પણ એટલું જલ્દી.
એ તો વાત છે.
આવડ હોય કઈ કેશેને.
હમ્મ.
ગ્રામર તો આપ એ સી માં અંગ્રેજી હતો તો તશે ને યાર?
એ સીમાં અંગ્રેજી હું થાય હું ભળું કર લેતે આપણું?
ઈમાં ગ્રામર આવે.
હા યાર ઈ ની
એ મેડમ પેહલા દિન અ જ કીધેલુ એ સી માં ગ્રમર આવે, આમાં બધું ઇન્ટરવ્યુનું ને એવું આવે.
હા, કરીએ હવ હું કરવાના?
કઈ નહી હા બો બીજુત હું?
હ. પણ ગલત નથી આવી ગ્યો યાર બીજો કોઈ ગુજરાતી હોતે હું, ખુશ થઈ આતે યાર.
ગલત રીતે ઈકો આવતો ને તો દી સા.
એને ઈકો હારું હતું યાર આપડને.
હમ્મ.
જરીક સિલેબ બાર પૂછી નાખતે લા બીજું કઈ ની.
સિલેબસ બાર ની લકાઢ પદાર્ધ દેતે લા.
લકાર દેલા ઇતની આવતીને વાત ઈ સે. પ્રાણીઓની જાત કામ ભણાવલુ આપને પણ આવી ગેલુને પરીક્ષામાં એક સમાખ્યા
કયાર કયા પ્રાણી ની જાત આવી ગેલી?
ઓ પ્રાણી શંકર જાતિ છે પૂછલું.
મે ધ્યાન ની કર્યું.
ભાઈ પેપર માં શંક યાદવ પૂછ લીધું, હું ક્એસશન બી યાદ ની હોય તને?
ભૂલી ગ્યો હું, મને યાદ ની હોય.
હા પપર પેપર અન જે પપર દમાગ ખરાબ કરે ને મને હાડ રઈ જાય.
તો મનંતલી
ઈ તો વાત એ.
હમ્મ, પેપરે પતે એટલે બધું ભૂલી જ જવાનું.
હવ દિમાખ ખરાબ પેપર પૂરું થાય.
તોવ.
પણ અમે કોન્સ્ટેબલ નું એક્ઝામ વાસ્યા વગર વાંસીલે આલ્યું તો મારા બસો મિત્ર અડતાલી આયા તા મને લાગે આખું ભૂક્કામાં તૈયાર કરતા યાર પાસ થાય
કેટલા આય?
અડતાલી, એટલે એક એક એકમાં એક વિભાગમાં આડત્રી તેત્રીસ જેટલા માર્ક્સ અને એકમાં એમ માઇનસ થાય ને સો થાઈ જાય એમ બાકી બે માં સાડા સાડા આ પાસ થવાય જો
હમ્મ મન ક
તે ગાંડા, એકમાં તેહત્રી આયા પેલા વિભાગમાં? બીજા વિભાગમાં સોળ જેટલા આયા, તે ભાઈ જે હું પૂરું વાંચતો ના બેવીમાં સવા પાસ ન તો.
થઈ જાય તો.
આર માસું જતેલું ને.
હમ્મ.
ખાલી પરીક્ષા વગેરને ગેલો?
તેર એક્સપિરિયન્સ હારું પણ એક્સપિરિયન્સ તરી આવું પે પર આવે યાર એટલું ટેન્શન લેજો કોઈ હોય ની. એક વાર એટલે ખબર પડી જાય હમ. હનું તો કરું પડે .
એટલે.
એ હ તૈયારી રાખું એમ કોલેજ ની તૈયારી બધું એક ખાત
કોલેજ નથીને કઈ તું તૈયારી કર.
એ તો વાત સહીથી ઘણ ફાટી ગઈ કોલેજમાં.
બસ એ થઈ રહેતું તો સર.
ઇન્ટરનલ તો આપ સેબડ કે ભાઈ એક્સટર્નલ રે એક્સટર્નલમાં કરે પબ્લિક.
હમ.
એક્સટર્નલમાં પેપર હાલતો ફાટી કે ની હારું ના અમારું આંખો ફાટી.
હા. ખા ખબર જ નહી પડે કોલેજમાં જઈ રહ્યા એટલું છે. સાચી વાત ને એ કઈક કરીયો.
હમ.
કોલેજમાં શું કરી રહ્યો બીજું.
એ શું કર્યો હું ક્યો.
હું ભણી રહ્યો એટલું ખબર છે.
હધ અકળેલો ખરો સ્પકન ઈંગ્લિશ ક્લાસ લઈને માને એ પડાવવામાં છે.
સ્પોકન ઇંગ્લિશ વાત જ કરીયા લીધા તમે.
તો કહેવાથી કઈ નઈ થાય.
પંદરસો ર સ્પોકન પંદરો રમ જીમના પૈસાહી સ્પોન ઇંગ્લિશ પૈસા જીમ ની અલવા.
હમ.
મ એવું મન થાય યાર કરાંટે છે એ વસ્તુ જોઈન થવાનું મન થાય
જોઈન્ટ થઈ જાય તો.
મારે ઘેરવાના પૈસા બીસી બીસી શિખવું પડે મારે સમજ્યો.
બેસિકથી.
કરાટે બધા.
એબી આવડું જોઈએ.
હમ. એક વર્ષ માં શીખી જવાય.
એક વર્ષે શીખી જ પણ આવું આવડેલું સારું.
હા લેકીન એનો ઉપયોગ હું કરી?
સેલ્ફ ડિફેન્સમાં કામ લાગે ભવિષ્યમાં ટીચર બની જવા ભાઈ
હા એઈસે ને કોલેજ બી જાતે કોલેજમાં પ્રોફેશનલ મળી જાય
હમ.
હાચી વાતને?
કોલેજમાં કોલેજની અંદરી અપ્લાય કરાટે ટીચર હરું. શું કેટલી કેટલી પ્રાઈવેટ સ્કૂલોમાં બધે અપ્લાય કરી શકાય આમા. પણ આપડણે બ્લેક બેલ્ટ જોઈએ.
કઈ ટ્રસ્ટ સ્કૂલ કોલેજ માં કામ લાગી પ્રોફેસર બી બનવા કામ લાગી
હમ્મ
પેલા આપડા કરતા હાઈ ફાઈ પડ્યા કરટ
એ તો વાત છે એ તેમાં એજમાં કમ્પ્લીટ કરવું પડે આપડ એવું આવે આપડી જે ઉમર નું હોય ને હમે હ એજ કેટેગરીમાં આવે તમને ખબર બીજું હુ આવે
એરા નાના
મારો ભાઈબન છે ને રોહિત મારો ભાઈબન છેને રોહિત એ ડિસ્ટ્રિક્ટ લેવલ માં રેય
કે ના ના લેકિન બીજ ના ના તે કરતા
હમ્મ એનું ડિસ્ટ્રિક્ટ લેવલમાં આપડે ન્યુઝપેપર માં નામ આવેલું એનું તેર મા હમ્મ એક ભાઈ બન છે એનું